હા છે.
હેલો.
હલો મને તો અવાજ આવે છે હા બોલો હા હા બસ મજામાં છું તમે કેમ છો
બસ મજામાં છું. પણ થોડું ટેન્શનમાં પણ શું હોય જે હમણાં આજકાલ શું ટેન્શન બહુ ચાલે છે.
શું થઈ ગયું જો ઉતાર ચઢાવ તો આવતા રહે છે શું.
બસ કઈ નઈ હવે છું શું છોકરાઓ. ખાલી રમત ગમતમાં ટીવી મોબાઈલમાં રહ્યા છે હવે શું પરીક્ષાનો પણ ટાઈમ થઈ ગયો. ગયો છે એ લોકો બરાબર ભણે છે ન. ભ છે તો એજ હું વિચાર કરું છું કે સ્કૂલમાં. જઈને શું શિક્ષકો સાથે જઈને વાત કરી આવું કારણ કે મતલબ. ભણે તો છે પણ ખબર નહી આપણને માતા પિતાને તો બાળકોનું હંમેશા ટેન્શન થય જ. છે અને એમ પણ જિંદગી માં કઈ ને કઈ કઈ ને કઈ ઘર નનું હોય છોકરાઓ. હોય બધા ન મતલબ કોઈ ન પણ હોય ટેન્શન શું જિંદગી માં ચાલુ જ રહી છે.
એ તો બિલકુલ તમે સાચી વાત કીધી અને. ત પિતા હોવાનાનાથ હલો હા. હલો અવાજ આવે છે હમ.
હા હા આવે છે બોલો.
હા હા તો એ તો એકદમ. હા એ તો એકદમ સાચી વાત છે કે અ જો ટેન્શન તો માતા પિતા હોવા ના નાતે આપણને અ હોય જ છે બાળકોની અને એમના ભણતરને લઈને તો આપડે જ ભણતરને લઈને તો આપણે જરૂરથી થોડા સચેત હોઈએ જ છે અને આપણને સ મય સમય પર અં આપણા બાળકોની અ ભ ભણાઈને લઈ
જેના પ જીવનમાં નાટ નાના મોટા ટેન્શન તો ચાલુ જ હોય છે
બિલકુલ અને એમના ભણતરને લઈને તો આપણને ચોક્કસ થોડું અ સજગ રેવું જ જોઈએ એમના ટીચરથી મુલાકાત કરવી જ જોઈએ એમનો સ્કૂલમાં કેવો પફોમન્સ છે, એ સ્કૂલમાં કેવો વર્તાવ કરે છે કેવું ભણે છે, એમનું શું રિઝલ્ટ આવે છે, એને લઈને આપણને થોડા થોડા સમય પર આપડા બાળકોના જે ટીચર છે, એમનાથી આપણને કન્સલ્ટ જરૂરથી કરવું જો જોઈએ જેનાથી એ બાળકની શું ગ્રોથ છે, એ આપડા ધ્યાનમાં રહે.
હા, એ તો તમે બરાબર કયો છો. આપણા ટેન્શન તો આપણા જીવનમાં મતલબ એવું હોય છે કે મતલબ આ એક બીમારી જેવ વુ જ હોય છે ટેન્શન કઈ ને કઈ કઈ ને કઈ કારણસર મતલબ ટેન્શન થયા જ કરતું હોય છે આપણને આપણા જીવનમાં તો આજના મતલબ એ જ ઝડપી અને આવા જ ટેકનોલોજી ના યુ ગમાં છે ને અ અ હરેક પ્રકા હરેક પ્ર માણસ છે ને તો ટેન્શ નમાં જીવતા હોય છે
હાં, એ તો બિલકુલ છે.
હાલો.
હા, અવાજ આવે છે, તમને આવે છે?
એજ તો હમણાં જો એ હા
હા, અવાજ આવે છે, તમે કરો, હા તો જો હલો, અવાજ આવે છે. હલો.
તમારો અવાજ આવે છે પણ પાછું બંધ થઈ જાય છે પાછું આવે છે એવું થાય છે.
અચ્છા, અચ્છા, હાં. તો હું કઉ છું કે જો હા હલો મને તો તમારો અવાજ બરાબર આવે છે.
હા બોલતા રયો
હા એટલે હું કહું છું કે જો બાળકોની તમે જેમ કીધું કે બાળકોના અ ભણવાનો તમને ટેન્શન થાય છે તો આપડે જરૂરથી જો સમય સમય પર આપડે ચકાસણી કરીએ કે બાળક કેવું ભણે છે અને ટીચરથી કોન્ટેક્ટમાં રહીએ તો બાળકને બી એવું ભા ભાન રહે કે ના મમા બી બઉ સા મારા જે પેરેન્ટ્ છે એ પણ ખ્યાલ રા ખે છે અને ટીચર પણ ખ્યાલ રાખે છે, તો એ ભણવામાં ધ્યાન આપી શકે છે અને એની જે કમજોર વિષય હોય એ વિષય પર આપડે અ પકડ કરાવી શકીએ છે જોઈ શકીએ છે કે એ ક્યાં ગલત છે, અ કયો વિષય એનો સારો નથી. માં પ્રયાસ કરીને પછી આપણે એને આગળ વધારી શકીએ છે.
હમ્મ, એ તો તમે એકદમ બરાબર કયો છો. તો પણ આપણે શું મા બાપ છીએ, તો આપણને શું આમ ચિંતા તો રેય જ હોય છે, બધ તો આપ બસ એ જ આપણને થોડું મ ચ અ આપણના મનમાં એવું ચાલતું રેય છે ટેન્શ ન ને એમ પણ શું ટેન્શન એટલે શું મનની ચિંતા તો છે જ ને આપણા મતલબ સ્વસ્થ માટે પણ સારું ન કહેવાય. જયારે આપણે કોઈ સમસ્યા વિશે વધારે પડતું વિચાર કરીએ, તો તે આપણને મતલબ અ અપ આપ તો કરીએ તો આપણને કઈ વધારે પડતું આપણે ટેન્ અનુભવી થોડું ટેન્શન તો ક્યારે આપણને મતલબ કોઈ પણ આવું જવાબદારી કઈ કામ કરવું હોય તો તે થઈ જાય છે પણ અગર જો આપણે કઈ વધારે પડતું ટેન્શન લઈએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું નહી કહેવાય
એ તો તમે બિલકુલ સાચું કીધું કે ટેન્શન લેવાથી આપણને બહુ બધી બીમારીઓ થ થઈ શકે છે બ્લડ પ્રેશર હાઈ થવું લો થવું પછી કોઈ પણ જયારે હા તનાવ માં રહીએ છેએ તો કેટલી બધી બીમારીઓ પણ આપણને ઘેરી લે એટલે તનાવ મુક્ત જીવન જીવવા માટે જ આપણે કેટલા બધા કામ અને કેટલા બધા બ આપણા એના માટે કામ કરતા હોઈએ છ છેએ મનોરંજન શોધીએ છએ ક્યાંક ફરવા જઈએ છે તો આ બધું હળવાશ માટે જ કહીએ છે તનાવ માંથી મુક્તિ પાવા માટે તો એ તો બિલકુલ તમે સાચી વાત કીધી
હમ એ તો તમે બરાબર એમ પણ છેને જીવનમાં જો દરેક સમસ્યા નો કોઈને કોઈ કોઈ તો મતલબ ઉકેલ હોય જ છે ઘણી વખત શું નાની બાબતોને લઈને પણ ખુબ આપણને ચિંતા થઈ જાય છે પરંતુ જો ચિંતા કરવાથી તો કોઈ સમસ્યા નો હલ નીકળવાનો નથી તો તેના બદલે અગર જો આપણે એજ બધું આપણે શાંતિ થી વિચાર કરીએ તો આપણે આપણા જીવનમાં બરાબર નિર્ણય લઈ લઈ શકીએ છેએ અને મુ મુશ્કેલ પરિસ્થિતિમાં છે ને અ ધીરજથી અને હિંમત રાખવાથી જ આપણને બધી સમસ્યાઓ ન આપણને સમાધાન મળી શકે છે
બિલકુલ સાચું કહો છો તમે અમે ધીરજથી આપડણે કોઈ નિર્ણય લઈએ તો જ આપણે એમાં સફળ બની શકીએ છીએ અને કોઈ પણ સમસ્યા માટે નિવારણ કાઢવું એ જ એનો હલ હોય છે આપણે એનામાં સમસ્યાને જ વિચાર કરતા રહીએ ને મોટ મોટું મોટું કરતા રહીએ તો એ એ સમસ્યા આપણે ઉકેલ નથી મળતો એનો
હમ એ તો છે જ તો બસ એટલા માટે જ હું તો આ વિદ્યા એટલે આ બાળકોનું ટેન્શન શું આમ શા કારણે મતલબ લોકો ન કેવું રિઝલ્ટ આવશે તો એજ થોડું હમણાં મનેન્ ચાલતું હતું ઘણા વિદ્યાર્થીઓ તો શું સારા ગુ મેળવવાની ચિંતામાં અ મતલબ બ સારા ગુણ મેળવવા માટે કેટલી બધો પ્રયાસ કરે છે અ તો એના માટે પણ એ લોકો ટેન્શન તો લે ટેન્શન તો લેતા જ હશે પ ટેન્શન લેવાને બદલે અગર જો બરાબરથી અભ્યાસ કરે અને મતલબ સમય સમયસર જ અગર જો તે પોતાનું મતલબ જે બી અભ્યાસ હોય તે કરે તો શું તે સફળતા સરળતાથી એ લોકોને મળી જાય છે તો એટલે જ છે ને બાળકો એ શું મહેનત કરીને અને સકારાત્મક વિચાર કરીને અગર જો એ લોકો બરાબર પરીક્ષા આપે તો તે હંમેશા જીવનમાં સફળ જ બનશે
બિલકુલ સાચી વાત કીધી તમે હા ચિંતા કરવાથી કઈ નથી થતું આપણને મહેનત કરીને અને પછી એના થી આગળ એનું હલ કાઢી ને પછી એ કરવું પડે છે એ તો બિલકુલ ચોક્કસ વાત કરી તમે
હમ એ તો છે જ અને શું જો હમણાં હમણાં તો જીવન પણ એવું ચાલ રહ છે તો તેમાં શું ટેન્શન તો મતલબ એ કેવું છે કે જીવનમાં મતલબ દર વખતે અને દરરોજ મતલબ થોડું થોડું કઈ ને કઈ કઈને કઈ હોય જ તો એના માટે જો અગર જો આપ આપણે યોગ ને પ્રાણાયામ ને એવું બધું કસરત ને ધ્યાન ને એવું બધું કરીએ તો થોડુંક ટેન્શન ઘટાડવામાં આપણને થોડા લાભ થાય છે. દરરોજ અગર જો થોડો સમય આપણેે મતલબ અ યોગ કરીએ અથવા નિયમિત કસરત કરીએ તો શું શરીર પણ તંદુરસ્ત રહે છે મન પણ પ્રસન્ન બને છે. અને એ ઉપરાંત અગર જો આપણે મતલબ આવી રીતે આપણને વધ કઈ ટેન્શન તો હોય તો આપણે જો મ્યુઝિક પણ સાંભળીએ અથવા ર પુસ્તકો પણ વાંચીએ તો શું આપણો થોડો સમય પણ પસાર થઈ જાય છે અને ટેન્શન પણ થોડું આપણને ઘટે છે.
એ તો બિલકુલ સાચી વાત કીધી તમે આપડે જો આપણું મન બીજી તરફ આકર્ષ બીજી તરફ વસ્ કરી નાખીએ તો એ ટેન્શનથી દૂર થઈ જાય છે અને એટલા માટે તો આપણે બીજા બધા કામ કરીએ છીએ મનોરંજન માટે કઈક આપને કઈક શોધીએ છ છે કા તો યોગ કરીએ છે.
હમ એ તો એજ એટલે જ છે ને હમ.
હમ.
જો જીવનમાં તો સુખ અને દુઃખ બનેવા આવે છે પણ કોઈ પણ અગર જો વ્યક્તિ તેનું મતલબ ધીરજથી અને મતલબ એવી રીતે સમ બધો બી સમસ્યા નો હલ નીકળે તો તું તે લોકો છે ને મતલબ કોઈ પણ મુ લી આવા પેલા આમ ગભરાવાને બદલે અગર જો તેનો જીવન તેનો સામનો કરે તો તે પોતાના સમસ્યા ન હલ નીકાળી શકે છે. તો શું આપણેે પણ આપણા જીવનમાં બધી મુશ મુશકેલી નો સામનો કરવો જોઈએ હા તો એ ક નવું શીખ છે. તો છે ને એટલે જ અગર જો આપે પોતાના પરિવાર અને મિત્રો સાથે વાતચી